હા, હું મજામાં છું, તું કેમ છે? હું બસ એજ તારી સાથે થોડી વાત કરવા માંગતી હતી કે, આજે સવાર એલે જ હું આપણા તહેવારો અને સાસ્કૃતિક વિશે કંઈક વાંસી રહી હતી. તો મને થયું ને, લાવ ને, તારી સાથે થોડીક ચર્ચા કરું.
અરે વાહ આ તો બહુ સરસ વિષય છે. બોલ તો તો શું વાંચતી હતી? આપણે દેશની સંસ્કૃતિ અને વૈદિક ધર્મ એટલા પ્રાચીન છે. કે એના જેટલું જાણીએે એટલું જ ઓછું છે.
હા, એ તો તે સાચું જ કીધું. હું એજ જોતી હતી કે વૈદિક કાળ થી ચાલી આવતી, આપણી સંસ્કૃતિ તહેવારોનું કેટલું મહત્વ છે? જેમ કે રક્ષાબંધન છે, દિવાળી છે, નવરાત્રી છે. આ બધા તહેવારો પાછળ માત્ર કોઈ વાર્તા નથી, પણ એક ઊંડું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમજ. છુપાયેલી છે, એ તો તને ખબર જ છે ને.
તારી વાત બિલકુલ સાચી છે. આ વૈદિક ધર્મમાં પ્રકૃતિ પૂજા ને બહુ મહત્વ આપે. આપ આવ્યું છે, આપણા આપણા મોટા ભાગના તહેવારો તું બદલાઈ સાથે અથવા ખેતી પાક ખેતી થાય, એની સાથે જોડાયેલા છે. એ જેમ કે ઉદાહરણ તરીકે છે ને, મકરસક્રાંતિ હોય. કે પછી હોળી હોય, તે બધા પણ એક પ્રકૃતિના ચક્ર સાથે સાથે જોડાયેલા છે, અને વૈદિક વૈદિક કાળ છે. એ માતાને ખબર છે, આપણે એમાં આર્યનું આક્રમણ થયું હતું.
હા, મેં પણ એ વાંચ્યું હતું કે, વૈદિક સંસ્કૃતિ એ આ પણ પ્રકૃતિ સાથે સુુંમળ અને અ સ્ર સાયસ સાથે જીવન શીખવે છે, નદીઓ, વૃક્ષો. સૂર્ય-ચંદ્ર ની પૂજા. પાછળ ના હેતુ એ જ આપણા પર્યાવરણ પ્રત્યે કૃત આભારી છે. જેમે દ કારનું કીધું. ઉ એ પ્રમાણે મને આટલી માહિતી છે.
એકદમ સાચું, અને તહેવારોમાં તો જે આપણેે દીવા કરીએ છીએ કે, આપણે રંગોળી પૂરી કે પછી કે આપણેે ઉપવાસ કરી. તેની પાછળ શારીરિક અને માનસિક સુધીનો ભાવ હોય છે. આપડી સંસ્કૃતિ સૌ એ થઈ. કુટુંબ એટલે કે આખી ધરતીમાં જ મારું પરિવાર છે. એની ભાવના પર આપણો આધાર છે.
હા, એ તો તે એકદમ સાચું જ કીધું. પણ મને તો એટલી બધી પૂરતી માહિતી નથી, તારી પાસે છે પૂરતી માહિતી?
હા, મારી પાસે છે કે, આપણે પેલા વૈદિક ધર્મ અને જયારે સંસ્કૃતિની શરૂઆત તો ક્યાંથી થઈ કે જેમ કે આપડે પેલું સિંધુ કીર સંભ્યતા જોઈ કે એની શરૂઆત હે ઈવીસન પૂર્વે સતરસો પચાસ ની આસપાસ ના સમયગાળામાં એનું છે ને પતન થયું હતું તો જ્યારથી એનું પતન થયું ને ત્યાર તી પછી જ આપડે સભ્યતાનું ગ્રામીણ સભ્યતામાં રૂ રૂપાંતર થાય છે. એવું માનવામાં આવે છે પછી ઈસુસન પુરે એ પંદરસો ની આસપાસ છે ને ઈન્ડો આર્યન ન હુ આર્ય હોય ને જેમ કે ઈ લોકો આર્ય તરીકે ઓળખાતા એનો સંમૂહ છે ને એ પ્રવેશે જ છે એટલે ત્યારથી જ સંસ્કૃતિ આપડી આ સંસ્કૃતિ હે ને ઈ વૈદિક કાલીન સંસ્કૃતિ કે ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ત્યાંથી જ ઓળખવામાં આવે. એટલે ત્યારથી છે ને આર્ય નું આગમન થાય. તને ખબર છે આર્ય નું આગમન આપડા ભારતમાં કઈ રીતે થયું હતું.
ના મને આર્યો ના આગમન વિશે તો એટલી બધી માહિ તી નથી પરંતુ મને તો છે ને આ વૈદિક સંસ્કૃતિ વિશે માહિતી છે થોડી ઘણી અને જે વૈદિક સંસ્કૃતિની બધી હ જીવન ને બહુ કઈ રીતની વ્યવસ્થા હતી ની બધી મને ખબર છે.
હા તો વૈદિકમાં સંસ્કૃતિમાં એમનું જીવન તો કઈ રીત કે હતું હું તનેને છે ને આર્ય વિશે થોડું ઘણું જણાવી દઉં પછી તું મને કે કે વૈદિક ક સંસ્કૃતિ નું સામાજિક જીવન તું મને કે જે હું તને આર્ય નું આગમન કહી દઉં છું આર્ય આર્ય નું આર્ય આર્ય શબ્દનો અર્થ તો જે થાય કે શ્રેષ્ઠ થાય. એટલે કે જાતિ વિષય શબ્દ નથી તે પણ એક ભાષિક ક પદ છે એનો લોક સમૂહ હે ને ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હોય. ઈ લોકો છે ને ઇન્ડો એ યુરોપિયન ભાષા બોલતા તા અને ગ્રીક ભાષ ષાનો ત્યારે હેને લેટિન અને ગ્રીક ભાષાનો તેમાંથી જન્મ થયો હતો. પછી ભારતમાં આર્યોની હે ને રૂગ અ આર્ય આર્યો આવ્યા ને ઈ માહિતી છે ને ઋગ્વેદ માંથી મળે. આપડે છે ને છ વેદો આવેલા છે. એમાંથી સૌથી જૂનામ જૂનો વેદ છે ને ઈ ઋગ્વેદ છે તો તેમાંથી જેને વ આર્યનો ઉલ્લેખ મળે છે અને એ ઋગ્વેદમાં છત્રીસ વાર તેનો ઉલ્લેખ થયેલો છે. અને આર્ય છે ને ઈ મૂળભૂત રીતે ઈસ્વીસન પૂર્વે ચાર હજાર ની આસ પાસ અ છે ને દક્ષિણ એશિયા માંથી યુરેન એશિયા અને સેનિસ માંથી એના મેદાનો માંથી હેને એ લોકો યાં થી વસ્તા વસ સ્તા એ આપડે અહિયાં ભારતમાં પોહચે છે. એટલે ઈ હે ને પશ્ચિમ ભાગ માંથી ઉત્તર માંથી ઈ લોકો આવેલા હે. જે આર્યો હે ને પંદરસો ના સમયગાળા ની આસપાસ હે ને હિન્દુ કુશ પર્વતમાળામાં જે તે જોયું હશ તે ખેબર ઘાટ તરીકે ન્યાંથી ઈ લોકો ભારત પ્રવેશ કયરો તો.
હા આ તો મને ખબર ન હતી. સારું કરું તે મને માહિતી આય્પી પણ હું તને હે ને વૈદિક સંસ્કૃતિ વિશે હેને કઈક વિગતવાર માહિતી આપું. વૈદિક સંસ્કૃતિ છે ને ભારત ની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. પ્રાચીન સંસ્કૃતિ માંથી નેક માનવામાં આવે છે. એનો સમયગાળો છે ને સામાન્ય રીતે ઈેશન પૂર્વ ની અંદર જે છે ને. પંદરસો થી છસો સુધી ન માનવામાં આવે છે. આ સંસ્કૃત નું નામ ને વેદો પરથી પડ્યું છે, કારણ કે તે સમયના હ જીવન ધર્મ અને વિચારધારા નું મુખ્ય જ્ઞાન વેદોમાં મળે છે. અને વૈદિક કળ ના પણ બે ભાગ છે. એક પારંપરિક વૈદિક કળ, અને ઉતર વૈદિક કળ એમાં ખાસ કરીને જે પ્રારંભરિક વૈદિક કળ છે ને ઈ પૂર્વ પંદરસો થી હજાર ને. ગણવામાં આવે છે તેમાં લોકો મુખ્યતે પશુપાલન કરતા હતા. ગાયોની સંપત્તિ નું મુખ્ય પ્રતીક હતું એમનું. અને નાનું ગામો અને જનજાતિ નું જીવન જીવતા હતા. અને જે ઉત્તર વૈદિક ક્ળ છે ને એ લગભગ ઈસવીસન પૂર્વ હજાર છસો ની વચ્ચે ગણવામાં આવે છે, તેમાં મુખ્ય હને ખેતી ન વિકાસ થયો હતો. અને લોખંડ નો ઉપયોગ કરી કૃષિ અને સંશોધનમાં પ્રગતિ થઈ હતી. એ સમયમાં, અને મોટ ા રાજ્યોને સ્થાપી લેવામાં આવ્યા હતા એ તો તને ખબર હશે જ ને.
હા એ તો મને ખબર જ છે કે તે આર્યકાળની તે આ રોગવાય કાળની વાત કે, અને એ તને ખબર છે કે આપડે આર્ય નું આગમન તો થયું. પણ એ ઋગ્વેદ માં થ મેં તને જેમ કીધું એમ કે એ મળ્યો હતો પણ ઈ ઋગ્વેદ પ્રાપ્ત થયેલી એની માહિતી હે ને. યારમાં સૌ પ્રથમ હ ને સપ્ત સિંધુ એટલે આર્ય જયારે આવ ને ત્યારે પંજાબ માં વસ્યા હતા, અને અને ઈ તને ખબર તે ઋગ્વેદ ન તે કીધું તો ઈ ઋગ્વેદ નો ઈ વેદો છે ઈ વૈદિક સાહિત્ય તને ખબર છે?
હા મને એનું હે ને વૈદિક સાહિત્ય ખબર છે. અ કેમ કે એમાં હ ને ઘણા બધા અ ગ્રંથ નો સમાવેશ થયો હતો કે જેમ કે બ્રહ્મણ ગ્રંથ. આર્યન ગથ અને ઉપસ ગથ એના સિવાયનું મને એટલું બધું જાણકારી નથી તને છે જાણકારી?
હા વૈદિક સાહિત્યમાં છે ને એમાં એ હે ને સંસ કૃતિ આર્ય સંસ્કૃતિ અથવા કે પૂર્વ વૈદિક સંસ્કૃતિ એને કહેવાય. જ્યારે વૈદિક ઈ ઋગ્વેેદ છે ને બાર બા એ પછી રચાયો હતો. અને એમાં હે ને ત્રણ વેદો હતા ઉપનિષદો આરણ્યનો આ અને બ્રાહ્મણ ગ્રંથ. તો એમાં ત્રણ સમાવેશા અ સમાવેશ થાતો હતો. અને એમાંથી એને જૂના મ જૂનો સૌથી જૂનો એમાં ચાર વેદ ને. અને ચાર વેદ માં જૂના મ જૂનો વેદ કેવાય ને તો એમાં ઋગ્વેદ ઈ સૌથી જૂનો વેદ છે ઈ સૌથી વિશાળ અને મોટો વેદ છે. અને ઈ વિધમાં હે ને એમાં અ રુક્ર નો અર્થ હે ને સુરતી મંત્ર થાય. અને રુચાઓ નો સંગ્રહ એમાં કરવામાં આવ્યો હોય ને તેનો ઋગ્વેદ એ અટલે એને ઋગ્વેદ કહેવાય તો ઋગ્વેદની રચના છે, ને બારસોની આસ પાસ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલે કે તેમની આ તેમાં પણ ઘણા બધા હે ને એમાં ઈ ગ્રંથમાં એક હજાર અઠયાવીસ સૂક્તો હે અને દસ અ મંડળ મંડળ એટલે કે એમાં દસ ભાગ હે ને એના અંદર મન જો ને તો એક હજાર અ દસ હજાર પાંચસોને એંસી તો એમાં મંત્ર એમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને બીજા હતા ને ત બીજા ચાર વેદમાંથી બીજા ત્રણ વેદની તને માહિતી છે, કે નથી?
અરે ના મને બીજા ત્રણ વેદની માહિતી તો નથી. પરંતુ છે, ને આજે તો છે, ને અ અ સન્ડે હોવાના કારણે હે ને મારે કામ પણ બો બધું અ જેથી તું વાત કરીશ ને તો હું બો સાથે વાત નહી કરી શકું પરંતુ હા તું ચોક્કસ હે ને આવતા સન્ડે મારા ઘરે આય તો આપડે બધા મિત્રો મંડળને જાણ કરી દે તો આપણેે બધા સાથે મળીને જ તું બધાને સરખી રી તે સમજાવ તો બધાને આ કામ પણ લાગશે. આ હિસ્ટ્રીની એટલી બધી તો કોઈને ખબર પણ ની હોય. મને તો આટલી બધી ખબર નથી છે, જેટલી તને ડિટેલ માં ખબર છે.
હા તો ઠીક છે, તો હું ત્યાં આવી ને જ આ બધા વેદો વિશે ચર્ચા કરીશ તમારે જણાવવું હોય ઈ તમે મને મેસેજ કરી દેજો અને તું બધા આ ગ્રુ શરૂ કરને કહી દેજે કે આપડે બધા છે, ને હિસ્ટ્રી ઉપર ચર્ચા કરવાના છીએ તો આપડે ત્યાં બધા એક જગ્યાએ ભેગા થઈએ તો ત્યાં જ આપણેે ચર્ચા કરીશું ઠીક છે.
હા તો ઠીક છે, તો આપણેે સન્ડેના દિવસે મળી હું પણ બધા ફ્રેન્ડ સર્કલ ને વાત કરી દઈશ અને તમે પણ અ બધાને એક વખત મેસેજ કરી દેજો વોટ્સપ પર ઠીક છે.
હા ઓકે બાય
ઓકે બા